મારો અવાજ નહી
હા એકદમ સારી રીતે આવી રહ્યું છે મારો અવાજ આવી રહ્યો છે.
હા તમારો અવાજ એકદમ ક્લિયર રીતે આવે છે. હા તો આજે હું તમને એ વિશે વાત કરવા માંગુ છું કે તમે અત્યારે જોવો જ છો અને હું પણ જોઉં જ છું કે આપણે જોવા જઈએ તો અત્યારે જે ક્રિકેટ છે તેમાં અત્યારે ખુબ વધારે પૈસા લોકો લોકો કમાઈ રહ્યા છે અને રમી રહ્યા છે અને તેઓ મોજ માણીને પોતાના પૈસા કમાઈ શકે છે. તો તમે જોવા જાવ તો અત્યારે ઘણા લોકો એવા છે જે ક્રિકેટમાં અત્યારે તમે જોવાં જાવ તો એટલી મોટી મોટી પ્રતિયોગતાઓ થાય છે કે અત્યારે તમે એન્ટ્રી ફી જોવા જાવ તો તેની ફી અડતાલીસો અને બે હજાર રૂપિયા હોય છે અને તેનું વિનિંગ પ્રાઇસ જે સ્પોન્સર્સ હોય છે તેમના તરફથી એક લાખ અને દોઢ લાખ રૂપિયાથી કરીને તેઓ ખુબ સારા પૈસા કમાઈ શકે છે અત્યારે જોવા જાવ તો ટેનિસ ક્રિકેટમાં પણ ઘણો ઘણો ઘણા બધા શાંતિથી પોતાના જીવન ગુજારી રહ્યા છે તો હું તો એવું જ માનું છું કે અત્યારે ઘણા લોકો એવા છે જે ફોનમાં જ લાગી રહ્યા છે અને નથી રમતા તેઓએ ક્રિકેટ રમવા જોઈએ અને તેઓ શાંતિથી પોતાનું જીવન ક્રિકેટ રમીને પણ ગુજારી શકે છે. તમારું શું માનવ છે બઉ?
હા તમારી વાત એકદમ સાચી છે કે હમણાં ક્રિકેટનો ક્રેઝ ખુબ જ વધી રહ્યો છે ઘણા બધા એવા પ્લેયરો છે આવી મોટી મોટી ટુર્નામેન્ટોમાં રમીને કેટલા લાખો બે લાખ રૂપિયા ત્રણ સડા ત્રણ લાખ રૂપિયા સુધીનું ઈનામ પ્રાપ્ત કરી રહ્યા. તેઓ પોતાનું ઘર તે ક્રિકેટ રમી રમીને ચુકાવે છે જેથી કરીને આપણા હાલમાં તો ક્રિકેટનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે દરેક ઘરના કેટલા કેટલા છોકરાઓ દરરોજ ક્રિકેટ રમવા માટે જાય છે જે દરરોજ નવી નવી ટુર્નામેન્ટોમાં ભાગ તેમાં એન્ટ્રી કરાવે છે અને રમવા માટે જાય છે હમણાં તો તમે જોયું હશે નાયટ ક્રિકેટ થી મને પ્લાસ્ટિક ટુર્નામેન્ટ ટેનિસ ટુર્નામેન્ટ એવા ઘણી બધી એવી ટુર્નામેન્ટો ચાલી રહી છે જ્યાં પ્રાઈઝ પણ એટલું મોટું રાખવામાં આવે છે કે જેઓ તેઓ તેમાં જીતે તો આઈપીએસ કર પણ વધારે તેમના પૈસા આવી શકે છે એક મેચ જીતવાથી તેમને આઈપીએસ કરતા પણ વધુ રકમો પ્રાપ્ત થઈ શકે છે એટલે હમણાં હાલમાં ક્રિકેટમાં તો તમે વિચારો નહીને એટલું મોટું ઇનામો પણ રાખવામાં આવે છે જે પાંચ થી દસ લાખ રૂપિયા પણ મોટી જો ટુર્નામેન્ટમાં આપડે રમવા જઈએ તો ત્યાં તેમને પ્લેયરોને એક જ પ્લેયરોને દોઢ દોઢ લાખ રૂપિયા સુધીનું મલે છે અને ટીમને તો તમે વાત જ નહી પછો એટલું મોટું દસ થી પંદર લાખ રૂપિયા નું ઈનામો સુધી નું ઇનામો મલી શકે છે તમારે શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે પહેલા કેવું હતું પેલા તમે પણ જાણો છો અને હું પણ જાણું છું કે પહેલા લેધર ક્રિકેટ નો જ ખાલી ક્રેઝ હતો અને લેધર ક્રિકેટમાં વધારે પૈસા આપણે કમાઈ શકતા હતા પરંતુ અત્યારે એવું નથી અત્યારે એવું છે કે આપણે ટેનિસ ક્રિકેટમાં ઘણા પૈસા કમાઇ શકે છે રબર બોલ રમીને પણ આપણે ઘણા પૈસા કમાઈ શકીએ છીએ તમે અત્યારે જો છો કે મુંબઈમાં જે સિરીઝ ચાલી રહી છે તેની એન્ટ્રી ફી આપણે જોવા જઈએ તો તેની એન્ટ્રી ફી હતી વીસ હજાર રૂપિયા અને અત્યારે તેની જે રોકડ પુરસ્કાર મળવાનું છે તે ત્રણ લાખ પચાસ લાખ ત્રણ લાખ હજાર છે તો અત્યારે ઘણા બધા ખેલાડીઓ એવા છે જે ટેનિસ ક્રિકેટ માંથી પૈસા કમાઈ રહ્યા છે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે જેમ તમે વાત કરી કે પ્લાસ્ટિક ટુનામેન્ટ તો અમારા અહીંયાંની જ વાત કરું તો અમારે અહીંયાં પ્લાસ્ટિક ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જેમાં ઘણા બધા એવા ઈનામો આપવામાં આવ્યા તા જેમ કે ટીવી છે રિફ્રિજીરેટર છે અને વોશિંગ મશીન છે બાઈક છે જેમ કે ઘણા બધા ઈનામો આપવામાં આવ્યા હતા અને તમે જોવા જાવ તો અત્યારે ઘણા બધા ક્રિકેટરો એવા જેમણે ઘણી બધી બાઈક જીતી છે જેમ કે તમે જોવા જાવ તો કેતન માત્રે જે મુંબઈ નો ખેલાડી છે તેને બાઈકર બોય તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેયસ કદમ જેને પણ બાઈકર બોય તરીકે ઓળખવામાં આવે છે તેઓએ પોતાની લાઈફમાં એટલી બધી મેન ઓફ ધ સિરીઝ જીતી છે અને તેઓએ એટલી બધી બાઈકો જીતી છે કે તેઓ બાઇક નું વેચાણ કરીને પણ પોતાનું જીવન શાંતિથી ગુજારી શકે એટલા બધા પૈસા તેઓએ કમાઈ લીધા છે. તમાર શું માનું છે આ બાબતે?
તમારી વાત એકદમ સાચી છે કે એવા બધા મોટા મોટા જો ક્રિકેટરો છે જે પોતાના પરફોર્મન્સ ના આધારે એટલી મોટી મોટી ટુર્નામેન્ટોમાં રમવા જાય છે તેમને લેવા માટે દરેક ટીમના દરેક ટીમમાં એટલા મોટા મોટા જો ખેલાડીઓ છે જેને લેવા માટે કેટલીક ટીમો તો લાખો દસ લાખ સુધીની પણ બીટો કરી શકે છે તેમના લેવા માટે પફોર્મન્સ એટલ સારું હોય છે કે દરેક ટીમ ના મેમ્બરો તેમને લેવા માંગે છે જેથી કરીને હમણાં હાલમાં કેટલા કેતન માત્રે એક શ્રેયસ કદમ થી માને બંટી પટેલ છે કરણ અંબાલા છે પછી એ વિજય પાવલે છે જેમની પ્રાય હમણાં હાલમાં ઘણી બધી મોટી ચાલી રહી છે તેમને દરેક ટીમના મેમ્બરો લેવા માંગે છે જેથી કરી તેઓ તેમના ટીમમાં રમે અને તેમની ટીમને વિજેતા બનાવે અને તેમને તેમની ટીમને આગળ લઈ જઈ.. જે થી કરીને તેમનું ટીમ નું નામ ઘણી બધી જગ્યા જગ્યાએ સામેલ થાય જેથી કરી ઘણી બધી નવી નવી મેચોમાં મને રમવાનો ચાન્સ મળે અને પૈસા જીતવા નો ચાન્સ મળે, હમણાં હાલમાં કેટલી મોનસુન ક્રિકેટ તમે કીધું તે પ્રમાણે ચાલી રહી છે ત્યાં કેટલું બધું પ્રાઇસ ફુલ પણ રાખવામાં આવ્યું છે જ્યાં કેટલી રબ્બલ બોલમાં કેટલું બધું ઈનામો રાખી શકે છે તે ધાર્યું ન હોય એટલું બધું ઈનામો તેમાં રાખવામાં આવે છે જેથી કરીને હમણાં બધા સ્ટાર પ્લેયરો જેવા કે કેતન મા પવન કે, નેથી માંડીને ઘણા બધા કરણ અંબાલા, વંટી પટેલ એવા બધા હા હમણાં રબ્બલ બોલ હાલમાં રમતા જોવા મળે છે જે મુંબઈ માં તમે કીધું તે પ્રમાણે ચાલી રહી છે કેટલા બધા હમ બંટી પટેલો, પવન કેને, થી માંડીને ફરદીન કરસી એભી રમતા જોવા મળી રહ્યા છે ત્યાં પ્રાઇસલી એટલું મોટું રાખવામાં આવ્યું છે કે કેટલાક ખેલાડીઓ તેમાં રમીને તેટલા પૈસા જીતી શકે કે પોતાની ઘરે જે જોઈ તે નવી નવી ગાડીઓ લઈ શકે છે અને કેટલા બધા ખેલાડીઓ એમાં રમી રમી ને એટલી એટલી મોટી ગાડીઓ લઈ લીધી. છે કે તમે વાત જ નહીં પૂછો તમારું શું કેવું છે.
તમારી વાત એકદમ સાચી છે તમે જેમ કીધુંતેમ અત્યારના જે સારા ખેલાડીઓ છે તેમને લેવા મ સ્પોન્સરો ઘણા બધા રૂપિયા ખર્ચી નાખે છે, અને અત્યારની જ વાત કરું તો અત્યારે જે એક સ્ટાર છો કરો ટેનિસ ક્રિકેટ પર જેનું નામ છે આર્યન ભોહી અને તે અત્યારે એની બોલિંગ પરફોર્મન્સ એટલું સારું કરી રહ્યો છે કે અત્યારે તેને રમવા માટે મુંબઈથી તેઓ હૈદરાબાદ ની એરપ્લેટ એરોપ્લેન ની ટિકિટ કરી આપે છે, અને તે અત્યારે ત્રણ વાર ઓડિશા રમવા ગયો હતો જેની એરોપ્લેન ની ટિકિટ ટ સ્પોન્સરે જ કરી આપી હતી અને તેને ખાલી ત્યાં જઈને પોતાનું પરફોર્મન્સ આપવાનું હતું અને તેને ત્યાં જઈને ખુબ સારો પર્ફોર્મન્સ આને આપ્યું હતું અને ત્યાંથી તેને મેન ઓફ ધ સિરીઝના દસ લાખ રૂપિયા મળ્યા હતા તે પણ ખાલી ટેનિસ ક્રિકેટની હું અત્યારે વાત કરી રહ્યો છું. ટેનિસ ક્રિકેટમાં આટલા પૈસા છે તો આપણે જો ક્રિકેટમાં આગળ વધીએ અને જો લેધર ક્રિકેટ સુધી આપણું ભવિષ્ય તય કરી શકીએ તો આપ આપને ઘણા બધા એવો ફાયદો થઈ શકે છે અત્યારે તમે જુઓ તો આપણે આઈપીએલમાં પચીસ કરોડ રૂપિયા જે વિનિંગ ટીપ છે તેને આપવામાં આવે છે તે કોઈ નાની રકમ નથી તે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું અને જે બીજી બધી મેન ઓફ ધ મેચ ના એક બે લાખ રૂપિયા ના ચેકો આપવામાં આવે છે તે ખુબ સારું છે અત્યારે તમે જોવા જાવ તો વૈભવ વૈભવ સૂર્યવંશિં અને યશસ્વી જયસ્વાલ એ બંને એકદમ મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરતા હતા જયસ્વાલના પપ્પા પાણીપુરી વહેચતા હતા તો પણ તે તેના પપ્પા એ તેને આગળ વધાવ્યો અને તેને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યો અને અત્યારે તમે જોવા જાવતો તો જયસ્વાર એક એક મેચો રમવાના ચાર્જસ અઢી થી ત્રણ લાખ રૂપિયા અને પચીસ લાખ સુધીના એ લઈ છે અને કરોડો રૂપિયાના છે એને પોતાની મહેનત થી પોતાનું ઘર લીધું અને ઘણું બધું કર્યું છે તો તમાઅરું હુ માનવું છે આ બાબતે કે ક્રિકેટમાં કરિયર છે કે નથી?
હા તમારી વાત એકદમ સાચી છે હમણાં હાલમાં જો બધા ખેલાડીઓ ક્રિકેટ પાછળ જઈ રહ્યા હે તે તમા ઘણુંબધું ક્રિકેટમાં કરિયર પણ છે જેમાં એટલી મોટી મોટી મેચો છે કે જે રમીના તેઓ પોતાનું ઘરથી માણીને કારો થી માડીને બાઈકો પણ લઈ શકે છે તે ખુબ પૈસા પણ કમાઈ શકે છે. પરંતુ હમણાં હાલમાં એટલા બધા કોઈ મહેનત કરવા નથી માંગતું ક્રિકેટ પાછળ એટલું આગળ જવા નથી માંગતું જેથી કરી ઘણા બધા ખેલાડીઓ પાછળ પડી જાય છે કે જેઓને રમાડવામાં આવતા તો છે પણ તેઓ પફોર્મમ ર્મેન્સ ન હતું તેના કારને બહાર કાઢી દેવામાં આવે છે જેથી કરીને તેમને ઘણી બધી એવ મહેનત કરવી જોઈ કે તેમ પફોર્મન્સ આગળ આવે જેથીને ટીમોમાં ચાન્સ મળે અને રમવાનું મળે જેથી કરીને તેમનું ભવિષ્ય સારી રીતે આગળ વધી શકે અને તેઓ ખુબ પૈસા કમાઈ શકે, ઘર ખરીદી શકે બાઈકો પણ ખરીદી શકે, પરંતુ હાલમાં એટલી બધી કોઈ મહેનતુ કરવા નથી માંગતું બહાર કરી દેવામાં આવે છે. તેઓ સાફ ઘરે બેસી રહી છે, પણ એવું કરવું જોઈએ ને આપણે ઘણી બધી એવી મહેનત કરવી જોઈએ તમે કીધું તેવા પ્રમાણે હાલમાં જો આપણે લેધ ક્રિકેટમાં આગળ જઈએ તો આપણને વર્ષના કેટલા સાત થી દસ કરોડ રૂપિયા સુધીના તો બીસીસીઆ આપી શકે છે તેથી કરીને આપણે જો આપણ કિસ્મત સારી રહી તો આપણે લેધર ક્રિકેટ સુધી પહોંચવું જોઈએ જેથી કરીને આપણને સારી એવી ઈન્કમ મળી શકે જેથી કરીને આ આપણું ઘર બાર સારી રીતે ચાલી શકે તેથી કરીને આપણું ભવિષ્ય સુધરી શકે આપ આપ આગળ વધતો રહેવું જોઈએ અને આપણે હાર ના માનવી જોઈએ કે આપણે ટેનિસ ક્રિકેટર સુધી બેસી રહેવાનું છે. આપણે આગળ લેધર ક્રિકેટમાં પણ જવું જોઈએ જેથી કરીને આપણું સારું ભવિષ્ય ઉજ્જવળ થઈ શકે અને આપણે આગળ મહેનત કરતા રહીએ તો આપને તેમાં પણ આગળ ચાન્સ મળે તો આપણી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ચાન્સ લેવો જોઈએ જેથી કરીને આપણા દેશનું નામ પણ આપણે રોશન કરી શકીએ જેથી કરી આપડે દેશ માટે રમી શકીએ અને એ આપણે માટે ગૌરવની વાત કરીશ આપડ શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જોઈ લો તો પ્રિન્સ યાદવ જે અત્યારે ઇન્ટરનેશનલ મેચો રમે છે તેને અત્યારે અ એટલું સારું પરર્ફોર્મન્સ આપ્યું તે બોલર હતો એ એટલું સારું ફોર્મન્સ આપ્યું અત્યારે જે વિરાટ કોહલી જે આખી દુનિયાનો બાદશાહ કિંગ કહેવાય છે તેની વિકેટ લીધી હતી પ્રિન્સ યાદવે અને એણે. ઘણા બધું એવું તરકી કરે છે અને તે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે છે અને તે એના માટે અને તેના પરિવાર માટે ખુબ સારી વાત કહેવાય છે કારણ કે તે સામાન્ય ટેનિસ ક્રિકેટ અત્યારે ખૂબ આગળ વધ્યો છે અને ખૂબ સારી રીતે કમાઈ રહ્યો છે. તો તમાર શું માનું છે આ બ છેકે મહેનત કરીને જ આગળ વધી શકાય પરંતુ અત્યારના ઘણા લોકો જે કાળા બજારી કરીને આગળ વધે છે. તેઓ ઉપર ન આવવું જોએ અને જે મહેનત કરીને આગળ વધે છે તેઓને વધારે ચાન્સ તમારે શું માનવું છે આ બાબતે?
હા, તમારી વાત એકદમ સાચી છેકે જે કાળી બજાર કરીને પાછળથી પૈસા ખવડાવીને જે આગળ તેવું કરવું જોઈએ ન આપણે મહેનતથી આગળ આવેતા ખેલાડીઓને પ્રોત્સાહન આપવું જેથી કરીને તેઓ આગળ વધી શકે આપણા દેશ માટે રમી શકે જેથી કરીને તેમનો તેમના પરફોર્મન્સ સારી રીતે આપી શકે તો તે દેશનું નામ પણ રોશન કરી શકે તમે કીધું તેમ. પ્રિન્સે તેમને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી જે જેથી કરીને આપણે પણ પાછળ રહેવું જોઈએ નહી અને આપણે આગળ રહેતા જવું જોઈએ જેથી કરીને આપણા દેશ મા ગૌરવની વાત કેવાય જેથી કરીને આપણે એના માટે રમતા રહેવું જોઈએ. કરીને પ્રિન્સ યાદવ પ્રિન્સ યાદવે જે વિરાટ કોહલીની વિકેટ લીધી હતી. તે પ્રમાણે તેમને સારું પફોર્મન્સ પણ આપ્યું હતું જેથી કે એટલી કરીને તેમને તેમણે કેટલી મહેનત કરી હશે જેથી કરીને તેમને વિરાટ કોહલીની વિકેટ લઈ લીધી હતી જેથી કરીને તેમને હમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ ચાન્સ મળ્યો હતો તેમને પણ તેમાં પણ સા સારી બોલિંગ કરી અને સારું પર્ફોર્મન્સ આપ્યું છે જેથી કરીને તેમને આગળના દોરાવામાં પણ ચાન્સ મળી શકે છે જેથી કરીને આપણે હંમેશા મહેનત કરતા રહેવું જોઈએ જેથી કરીને આપણને કોઈ પણ પાછળ જતા કોઈ પણ જગ્યાએ ચાન્સ મળે તો આપણે તેમાં હંમેશા આગળ આવવું જોઈએ કે પાછળ ન રહેવું જોઈએ કે આપ ચાન્સ મળ્યો તો આપણે તેના પાછળ ન પડીએ તેના માટે હંમેશા આપણે આગળ રહેવું જોએ મહેનત રહેવું જોઈએ અને આપડણે નવું નવું શીખતા રહેવું જોઈએ કે મહેનત કરતી રહેવું જોઈ આપણે દરરોજ નેટ્સમાં પ્રેક્ટિસ કરવી જોઈએ અને તેના માટે આપણે નેટ્સમાં ઘણા બધા એવી બોલ બોલિંગ કરવી જોઈએ કે આપણું સારું પફોર્મન્સ આવી શકે અને આપને જયારે ચાન્સ મળે તે આપ યોગદાન આપી શકીએ છીએ તમારું શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે. પ્રિન્સ યાદવ એની ટેસ્ટ લાઈન ને જે એની લાઈથ અને લેન્થ પર બોલિંગ નાખે છે તેના માટે પ્રખ યાત થઈ ગયો છે. તમે પણ જો છો તો એટલી સર્ટિક લેન્થ પર બોલિંગ નાખે છે કે સામે વાળા બેટ્સમેનને મોકો જ નથી મળ તો અત્યારે તમે જોવા જાવ તો વિરાટ કોહલી જે ગ્રેટ બેટ્સમેન ગોટ કહેવાય છે જે આખા વર્લ્ડ નો ગોટ કહેવાય છે તેને હતી તેને હલવાનો પણ મોકો નતો આપ્યો એટલી સારી રીતે બોલિંગ નાખી એ સ ટપકા પર કોહલી બોલ્ટ થઈ ગયો અને તેને હલવાનો પણ મોકો ન મળ્યો તે એ પોતાની મહેનત છે જે ઘણા વર્ષોથી રમે છે તેના લીધે જ થયું છે તો આપણે આ વિશે આગળ વાત કરી સુકરી.
હા હ, ચાલો.